હા તમે તમે ઓનલાઈન શોપિંગ કરી છે?
હા મેં ઓનલાઈન શોપિંગ ઘણી વાર કરી છે.
હા હા કયા પ્લેટફોર્મ પરથી કરી છે ભાઈ તમે?
હા.
કયા પ્લેટફોર્મ પરથી કરી છે?
હ મેં તો ઘણા બધા પ્લેટફોર્મ આપરું છું જેમ કે મેં મીશો પણ યુઝ કરું એમેઝોન યુઝ કરું છું. મેં યુઝ કરું છું ફ્લિપકાર્ટ પણ મેં યુઝ કર્યું છે ઘણી વાર મ મારો ઓન નલાઇન શોપિંગ પર કરવાની મજા આવે મને.
પણ આવે અને ટાઈમ પર બચે આપડું.
હા કારણ કે આપડે બજારમાં જઈએ પછી ત જોઈએ આપણને વસ્તુ ગમે નહી ગમે મળે વસ્તુ નની મળે અવેલેબલ હોય. પતી જાય ને એવા બધા પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે. પરંતુ અગર આપણે અ ઓનલાઈન શોપિંગ કરે તે બધા પ્રોબ્લેમ્સ નથી નથી આવતા.
હા અને સમય પણ બચે અને પૈસા પણ બચે તેમાં ઓફર પણ હોય છે ઘણી બધી.
હા તેનાથી પણ આપણને લાભ મળી શકે.
હા તેમાં ઓફરમાં જોઈયએ તો બાય વન ગેટ વન ફ્રી એવી ઓફર જોવા મળે છે અને કુપન કોડ પણ મળે છે આપણને.
હા એ કૂપન કોડ નો આપણે યુઝ કરીને આપણને ડિસ્કાઉન્ટમાં મળી શકે છે.
હા અને આપડે હા લાભ થાય છે અને આપડે જો કેશ એન્ડ ડિલવરી કરીએ તેમાં પણ ઓફર મળે છે જો ક્રેડિટ કાર્ડ કરીએ યુપીઆઈ કરીએ તેમાં પણ ઘણા બધા બેનિફિટ મળે છે આપણને.
હા જેનાથી આપણેે ખુબ ફાયદો થાય છે આપણને. કારણ કે આપડ ઓફલાઈન જઈએ તો તે આપણને મોગવું પડે.
હા અને તેમાં પણ ઘણી બધી સર્વિસો આપે છે લોકો જેમ કે જો કોઈ પાર્સલ ખરાબ નીકળ્યું હોય તો તે લોકો રિટર્ન કરીને અને બીજું પૈસા મોકલી આપે કાં તો એ લોકો બીજું નવું પ્રોડક્ટ આપે છે તેની સર્વિસ એ લોકોની સારી હોય છે
હા એ તો સારું હોય જ છે અને આપડે પણ અગર આપણી વસ્તુ પણ આપડે વેચી હોય આપ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો આપડે એ પણ કરી શકીએ
હા એ એ પણ આપણે કરી શકીએ છેનાથી આપણે પણ ગ્રો કરી શકીએ
હમ એ વસ્તુ સારી કેવાય
હા બરાબર
તમે શું હવે નેક્ વસ્તુ લેવાનું વિચારતો છો
નેક્સ્ટ વસ્તુ તો હું ડેલી ડેનિક યુઝ માટે હું પ્લેટફોર્મ જેમકે મિશો છે એમેઝોનનોો ઉપયોગ કરતો રહ્યો છું
હું પણ કરું છું
હા બરાબર અને તે જ અત્યારે તો હાલના સમયમાં એજ ચાલી રહ્યું છે ઓનલાઈન શોપિંગ
કારણ કે આપને ઓનલાઈન બધું મળી જ રહે છે
હા ઓનલાઈનમાં જોવા જઈએ તો હવે તો શાકભાજી છે દૂધ છે તેવા ઘર જરૂરિયાત સામાનો પણ ઘરે આવી જાય છે
હમ તમે સૌથી પહેલા શું મંગાવ્યું હતું
સૌથી પેલા મેં મારા માટે ટી શર્ટ મગાવી હતી
તમારો અનુભવ કેવો રહ્યો
અ સારું કાપડ હતું અને કલર પણ મસ્ત હતો
હમ
પછી તે તે પ્લેટફોર્મ પર મેં રિવ્યુ આપ્યા અને તેના બે ત્રણ ફોટા અપલોડ કરી દીધા
હમ તમે અગર રિવ્યુ આપો તો બીજા લોકોને પણ ખબર પડે કે આ વસ્તુ ખરીદવી જોઈએ કે નહી ખરીદવી જોઈએ
હા અને તે લોકો જાણી શકે કે આ પ્રોડક્ટ કેવી છે અને મને કેવું લાગ્યું છે તે એ લોકોને જાણવાનો હક મળી શકે
હમ તમે અત્યારે છેલ્લે કઈ વસ્તુ મંગાવી
લાસ્ટ ટાઈમ મેં તો અ જોવા જઈએ તો હા એક ક્રિકેટ બેચ મંગાવી હતી
તમને કેવું લાગ ગયું કેવી છે બેટ
બેચ સારી છે મસ્ત છે હલકી પણ છે અને મસ્ત છે ટેનિસ બેચ છે
સારું કેવાય તો તમે ઓનલાઈન શોપિંગ કરતા છો
હા
મેં લાસ્ટ ટાઈમ એક શૂઝ મંગાવ્યા તમારા માટે
હા બરાબર કેવા આવ્યા
અને ક્વલિટી ખુબ જ સારી લાગી મને, મેં એના ફોટો પાડીને રિવ્યુઝ આપ્યા. મેં જયારે પરચેસ કરું ત્યારે પેમેન્ટ પ્રોસેસ પણ ઈઝી હતી અને ખુબ સારું લાગ્યું, મારો અનુભવ સારો લાગ્યો.
શું તમે આ શું બીજા વ્યક્તિ વ્યક્તિને ખરીદવા માટે કેશો?
હમમ. બધા એ ખરીદ ખરીદવા જોઈયે કારણકે ઓનલાઈન શોપિંગ પર આપ પર ડિસ્કાઉન્ટ
હા અને તેમાં ઘણી વાર તમે જોઈએ તો સ્કેમ અને ફ્રોડ પણ થાય છે.
હા એ તો આપડે સાવચેતી તો રાખ રાખવી જ જોઈએ. કારણ કે આજના જમાનામાં જેટલા લોકો સારી રીતે વેચે છે વસ્તુ વસ્તુ તેના કરતા વધારે લોકો આ ફ્રોડ માટે અ કરતા હોય છે બધુ આપડે એ વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ.
કુરિયલ કે પાર્સલ મળે છે ત્યારે આપણે ઓ ટી પીને બીજા વ્યક્તિને શેર ન કરવો જોઈએ.
હમમ. આપણેે યોગ્ય વ્યક્તિ કે જે આપણને અ સારી રીતે અ વસ્તુ આપે જે આપણને વસ્તુ પહોચાડે જોઈએ.
હા‌ સાચી વાત એકદમ.
હા.
તમારું શું કહેવું આ ઓનલાઈન શોપિંગ કર્યા બદલ?
ખત હા મને તો ખુબ સારું લાગે ઓનલાઈન શોપિંગ કરવાથી
હા અત એજ તો મારું પણ એજ કેવું છે સમય નો
ઓછો ઉપયોગ થાય અત્યા કે પણ આવી રીતે હા, મને ઓનલાઈન શોપિંગ મેં અત્યારે જયારે મંગાવ્યું હતું સૂઝ તેની પેલા મેં એક પેન્ટ મંગાવ્યો હતો મારા માટે તે પણ મને ખુબ તે પણ મને ખુબ સારો લાય જો મને બે પેન્ટ કોમ્બોમાં મંગાવ્યા હતા. તો એ બેદો ઓ પેન્ટ ખુબ સારા આવ્યા છે.
હા બરાબર બરાબર. જો આપણને એ પ્રોડક્ટ ન ગમે તો આપણે રીટ રિટર્ન પણ કરી શકીએ છીએ.
હા તો આપડે ઓનલાઈન ખરીદી કરવી જોઈએ આપણા ફાયદા માટે
હા કરવી જોઈએ કરવી જોઈએ.
આપણને ઘણા બધા ફાયદા થાવ તેની જે પણ
હા સાવચેતી રાખવી જોઈએ જેમ કે એમાં બઉ ઘણા બધા ફ્રોજ જોવા મળે છે અત્યારના સમયમાં
અને લોકો હાલમાં તો એવા ફ્રોડ કરે છે જે ઓનલાઈન પ્રોડક્ટ મંગાવે છે અને તે પ્રોડક્ટ રિટર્ન કરી દે છે અને તે પ્રોડક્ટ ખાલી જ હોય છે અંદર કઈ બીજું જ નાખી દે છે
હમ તો આપડે ડિલિવરી લે તે વખતે આપડે ધ્યાન રાખવું જોઈએ
હા જે આપણેે જે કોરિયર પાર્સલ કરવા જે વ્યક્તિ આવ્યો હોય તેના સામે જ પાર્સલ ખોલવું જોઈએ
હમ જેથી કરીને અગર કઈ પ્રોડક્ટ ખરાબ હોય તો એને જ આપી દઈએ આપડણે
હા એને આપી દઈ અને રિટર્ન થઈ જાય
પરિવારમાં કોઈ બીજું કોઈ કરે છે શોપિંગ ઓનલાઈન
હા બધા જ કરે છે જોવા જઈએ તો દરેક ઘરની વસ્તુ ઓનલાઈન જ આવે છે
હમ તો ખુબ જ સારું કેવાય તમને સારું ડિસ્કાઉન્ટ મળતું હશે
હા ડિસ્કાઉન્ટ મળે છે અને હમણાં અત્યારે ગરમી ચાલી રહી છે ગરમીમાં ઘણી ગરમી લાગતી હોય છે તેથી બહાર જવાનું પણ ન ગમતું હોય છે
હા એટલે ગરમીમાં આપણેે ઘરે બેઠા બેઠા મંગાઈ શકીએ તો એ ખુબ જ સારું વસ્તુ શ સારી સુવિધા
હા સારી સુવિધા કેવાય
આપડે ઘણા બધા પ્લેટફોર્મ અવેલેબલ હોય તો આપડે પણ આપડે આપડી વસ્તુ તું આપડે ઘ ઘરેથી વેચી શકીએ અને આપડણે પણ પૈસા
હા એ પણ સારું પ્લેટફોર્મ છે એ લોકો
આપડે આપડું અકાઉન્ટ બને સેલર નું તો આપડે તબાવે વસ્તુ ખરીદીે અને એને આપણને પ્રોફિટ થાય તે હિસાબ થી આપણે એને વેચીએ તો આપણને પણ અ ફાયદો થાય છે
પિંક બરાબર
હા તે આપ આપણા માટે ફાયદાકારક હોય છે. તો આપણે એ રીતે પણ આવા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી શકીએ.
હા બરાબર
હમ
અને આપણે જોઈએ તો ઘણા ગામોમાં આ સુવિધા નથી જોવા મલતી. અ તે લોકના ગામમાં કોઈ ડિલવરી મતલબ કે કોઈ સર્વિસ અવેલેબલ નથી બતાવતી. મતલબ કે ત્યાં કોઈ કરી શકતું નથી આ વર્ક
હમ કારણ કે આ ગામડાઓમાં તો છે ને જે ડિલિવરી કરવાનું ખુબ મોંઘ ઘું પડતું હોય છે. કારણ કે દૂરથી આવે ને તો એનો ભાવ વધી જાય. શિપિંગ ચાર્જ
ડીલીવરી ચાર્જ વધી જાય છે.
હમ એટલે ઓનલાઈન વસ્તુ મંગાવવા કર તા આપણે ઓફલાઈન લઈ લીધી હોય ને તે વધારે સસ્તું પડે.
હા તેમ મતલબ કે શહેરના વ્યક્તિ માટે ચાલે મતલબ કે
હમ ને આમ પણ શહેરના વ્યક્તિઓની જરૂરિયાતો વધારે હોય છે. એ લોકો અ ઘણી બધી નાલી નાલી વસ્તુઓનો વારંવાર ઉપયોગ કરે છે. જ્યારે ગામડાઓમાં જરૂરિયાતો ઓછી હોય છે.
હા બરાબર
હમ
તો આપણેે ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમે કેશ ઓન ડિલિવરી વાપરો છો કે યુપીઆઈ થી પેમેન્ટ કરો?
મતલબ કે જો મોસ્ટ ઓફલી તો કેશ ઓન ડિલવરી જ થાય છે. અને જયારે ઓફર હોય ત્યારે યુપીઆઈ કરી દઈએ છે.
હું તો દર વખતે યુપીઆઈ જ કરું છું.
હા ચાલે એ પણ ચાલે.
કારણ કે યુપીઆઈ કરવાથી આપણને ઈન્સ્ટન્ટ કેશબેક મલે છે.
હા એ જ ઓફર મલે મતલબ કે કેશબેક, રિડીમ કોડ મતલબ કે કુપન કોઈ એ બધું મલે છે. શું આપણે ઓનલાઈન શોપિંગ કરવી જોઈએ? હા બરાબર બરાબર શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરશો?
હા હું તો ઓનલાઈન શોપિંગ કરું જ છું.
હા તો મને તમારી સાથે વાત કરવાની ખુબ આનંદ થયો.
હા મને પણ થેન્કયુ હમ એ હો ગયા કે દસ